તો.
શું કરે છે તું હેલો.
હા હેલો અવાજ આવે છે મારું.
કેમ છે તું.
હા.
હલો તારું તારું અવાજ નથી આવે.
ની આવે છે તમારુ અવાજ રૂક એક મિનિટ. હુ પ્રોબ્લેમ છે યાર. હા હેલો. આવે છે અવાજ મારું?
થોડું થોડું આવે છે.
હલો, એ નેટવર્ક પ્રોબ્લેમ હશે એટલે.
હા.
હા, એને કેતિ છુંને. હા, મજામાં જ છું. તું બતાવ ને?
હું પણ મજામાં છું. તું શું કેતી હતી?
હા, મેં કેતી હતી યાર અહ મેં મેં નુડલ્સ બનાવવાની છું તું આવજે મારા ઘરે.
હા, હું આવીશ ને. બનાવ, તું ક્યારે બનાવશે?
તને નૂડલ્સ સારું લાગે છે ને?
હા, મને ખુબ સારું લાગે છે નૂડલ્સ.
અરે યાર તને ખબર છે આજે તો મારા બધા ફ્રેન્ડ આવ્યા હતા.
હા. શા માટે આવ્યા હતા?
આવ્યા હતા સવારે બાર વાગ્યાથી સુધી રેહ એ લોકો રહ્યા પછી ચાલી ગયા.
ખુબ મજા કરી હશે તમે લોકો મળીને?
અરે યાર તને પણ બોલાવ્યો હતું તું નહી આવી મેં તને કેતી ની હતી કે સન્ડે અહ સન્ડે ના દિવસે આવ્યા મારા ફ્રેન્ડ.
હા, મને યાદ જ નહી રહ્યું.
હા મેં વેટ કરતી હતી બધાનું.
કઈ નઈ બીજી વાર આવીશ.
હા હા એ લોકો આવતા રેશે એવું કઈ નઈ મળે કે નહી આવશે એ તો આવશે તો તને મળાવીસ.
તમે તો સન્ડે ના દિવસે ગાર્ડનમાં જવા વિચારતા હતા, ગયા નથી?
જવાનું વિચારેલું. બટ શું બતાવું તને શું શું પ્રોબ્લેમ થઈ ગયું મારા સાથે.
શું થયું?
અરે બહ પ્રોબ્લેમ છે મારા લાઈફમાં તને ખબર નથી.
તું શેર કર મારી સાથે તારું મન હલકું થઇ જશે.
અરે યાર બહુ પ્રોબ્લેમ છે હમણાં તો પ્રોબ્લેમ જ થાય છે. હમ
પ્રોબ્લેમ જ ભર્યું છે.
મને યાર ટેન્શન પણ બહ લાગે છે પછી શું કરું મે કઈ. એકબીજાને શેર કરું છું પછી મને સારું લાગે છે.
એસ તો કહ શેર કરશે તો જ મને હલકું થશે.
હમ હા તો મારા ફ્રેન્ડ લોકો આવ્યા જ હતા મને અફસોસ છે કે એ લોકોને મેં નૂડલ્સ બનાવી નથી ખવડાવી, એ લોકોને બહ શોખ હતી ખાવાની આજે.
કેમ શું થયું કેમ નહી ખવડાવી?
અરે યાર ટાઈમ જ નહી મળ્યું મનેને એટલે તો કેતી છું, નેઝ્ટ વીક આવજે તું તો બધાને ખવડાવીશ મે.
મને પણ બોલ આવજે નેસ્ટ વીક.
હા હા ચોક્કસ ખવડાવીશ તું આવજે ને પેલા. તને ખબર છે યાર મારા ઘરે આજે, મારા ભાઈ અને મારી ભાભી આવી.
હા તારી સગી ભાભી છે?
નઈ નહી મારી સાદગી તો નઈ મળે એમ એ સાગા જેવા જ છે, એક કઝિન હોય છે, ને મારા બાળપપ્પા ના છોકરા છે.
સારું.
હમ
તમે એનું એ લોકોને શું બનાવી ખવડાવો છો?
હમણાં તો કઈ નહી, સવારે મારી સિસ્ટરે બનાવેલું હતું ચિકન ચીલી, ફ્રાય વગેરા. અનેણા હણા ચપાતી રોટી બિરયાની, ચિકન, તંદુરી રોટી, વગેરે. બનતું છે.
તું ત્યાં બોલે છે મને અને અહિયાં મારા મુમાં પાણી આવે છે.
અરે યાર તું પણ આવજે ને તું તો આવી શકે છે અહિયાં જ તો ર છે બાજુમાં.
હા આવી તો શકું પણ તારા ઘરમાં મહેમાન છે તો કેવી રીતે?
એમાં કઈની. ચલે તારા માટે કઈ મહેમાન નહી મળે, બધા મળીને ખાવીશું એમાં શું.
મારી બેહેન તો ત્યાં જ છે ને.
હા હા તારી બેેન છે અહિયાં જ.
એને ખવડાવી દે મારા બદલામાં.
તને ખબર છે આજે તારી બેન કઈ બોલતી નથી.
કેમ કઈ?
આજે ઝગડવાના મૂડમાં નથી એ.
ઝગડી લે. બે વાર, એનું મન હલકું થઇ જશે.
જાગડી લઉં ને તો મારા પણ દિલ ને શાંતિ મળે છે.
હું સાનિયા થી ઝઘડું ઝડી લઉ ને. મારું મન હલકું થઈ જાય છે.
હા એ પણ બોલે છે હા મને પણ આવું, મને અરે એ તો મને જીતવા જ નહી દે, તો પણ મેં પણ કમ નહી મળે બને મેં પણ એને બોલી જ કરું પછી.
ઝઘડી લો ઝગડી લો એક બે વાર.
ય ઝગડવાથી પ્રેમ વધારે થાય છે.
એટલે તો તારાથી એનું જમે છે, એના તારા થી જમે છે.
હા મારું પણ જમે છે એનેમ એમ, જો એ પણ મારા માટે કઈ દિલમાં રાખતી નથી અને મેં પણ નહી રાખતી.
મોપા મોમાં મોપરી બોલી દેવ છે.
હા સારું એ એવું જ માણસ મને ગમે પાછળ નહી બોલવા જોઈએ, જે છે આગળ બોલી દેવાનું. તું તો નથી આવેલી હતી ને તો મારા બધા ફ્રેન્ડ આવેલા ને એનાથી મળલા બી મે.
કોઈ વાર કોઈ વાર આવીશ નેક્સ્ટ વાર.
હા મારા ફ્રેન્ડ લોકો બોલતી હતી, એ બહ શાંતિ છે, એ શાંત નહી મળે, એ તો એક જ વાર બોલે છે એ ક્યારે નહી બોલે એવું નહી મળે બોલશે તો એક જ વાર બોલશે.
કોણ મારી બેન ને કેતા હતા?
હા હા તારી બેન, એક મારી પણ ફ્રેન્ડ છે ને એ પણ બહ બોલે. હ
સારું, વધારે બોલવા વાળા પણ સારા હોય છે.
હા યાર બહ સારા હોય છે, સારું ને બોલી જે છે ક્લિયર કરી લેવાનું. એમ એમ પણ જાને જાણે છે ને કેટલા લોકો એવા હોય છે આપણા, મારી સામે એવા અને પાછળ પીઠ પીછે જઈને બુરાઈ કરે છે એવા લોકો મને ન ગમે જે છે સામે બોલવાનું.
સામે જ બોલવાનું ને.
હા એ તારી બેહેનમાં છે કે સામે જ બોલી જોઈ કઈ પણ
એ તો કોઈ કોઈનાથી પણ લડી જાય છે. એનું શું.
બરાબર કે એ તો લડી જ જાય બસ.
તારા તારા ઘર માંથી તારી નાની બેહેન એને ખુબ ગમે છે.
હા યાર એને તો બધું એને ઘરે પણ બોલાવે છે અને ખાવા પણ આપે છે મને તો કઈ ન પૂછતી એ
ડાયરેક્ટ તને તો મના કરે છે.
હા મને મને ખબર છે એ કાલે કાલે જ વાત છે કાલની જ વાત છે કે મારી બેહેનને ખાવાનું મન નહી થતું હતું તો એક સામેથી કે છે કે કઈ નઈ મેં લાવી આપું ને મારે. રે ચિકન બનેલું છે.
હા એ આવી હતી મારા થી માંગ. વા મે બોલી લઈ જા.
હતી એમ પછી મારી બેને કીધું ને કેમ તું અમને તો નથી પૂછે એને જ પૂછે છે એમ બોલે છે કેમ કે કેમ કે તમે લોકો મારાથી ઝઘડો છેો ને એ. જગડતી છે.
એ તો મોપ મોપર બોલી દે છે.
હા એકદમ એકદમ.
સામા સામે વાળા ને કેવું લાગે એનું.
કઈ નહી ફરક પડે ધ. અરે અમે પણ બો હસ્તે હસ એ પણ બોલી છે અમે પણ બોલીએ છીએ. ઘરમાં પણ એવી જ છે ને
હા એવીજ છે.
અરે બધાના ઘરમાં કોઈને કોઈ એવા જ હોય જ છે. મેં પણ કમ ન મળ્યું યાર મેં કેમ પોતાનું જૂઠું તારીફ કરું હમ. મેં પણ વધારે જ બોલ્યું મેં ઓછું. શન બલ. બ.
મારી સાથે પણ એનો ખુબ ઝઘડો થાય છે.
હા હા તારી સાથે થાય ને.
હા થાય જ છે રોજ.
બોરને થાય છે તારે સાથે અરે મને તો એવું નઈ લાગે તારું બહ સપોર્ટ કરે છે.
એ તો બેન લોકો એવા જ હોય છે.
હા આપડી સામે ક કઈ પણ, અને પાચ્રીસ પાછ
આપણી સામે ઝઘડો કર્યા કર્યા બીજા બજાની સામે સપોર્ટ કર્યા કરે.
હા એ તો બરાબર, એક દિવસ મે તારામાં એમ મે એના એના માટે કઈ નહી બોલું તારા માટે જ બોલતી હતી, અને ખોટું લાગી ગયું.
એ તો લાગે જ ને બેન જ છે.
હા યાર. તો સારી છે તો પણ, એવી નહી મળે. થોડી છે નચેડી પણ ચાલે મારી જેવી જ છે.
અછ
હા હા. એ તો બધા ના ઘરે રે છે કાઈમ. હા હા સારી છે, એમાં શું. ચાલ તું જમવાનું થઇ ગયું તારું?
તારું અવાજ નહી આવે, હેલો.
હેલો, જમવાનું થઈ ગયું છે તારું?
નહી હમણાં જમવાન માટે જ જાઉં છું.
ઓ તો ચાલ કઈ નહી જા જમી લે તું પેલા.
હા, ઠીક છે બાય.
ઠીક છે ભાઈ. એ.